હાલો
બોલો
કેમ છો ખોડાભાઈ મજામાં?
હમ્મ, મજા મજા.
વાળું પાણી કર્યા? બરાબર બરાબર બીજું કો શાંતિ. હા.
તમાર શોતી?
હવ બસ મજા, વરસાદ પાણી કેવા તમારે?
પણ તો કોઈ નથી, આજના નથી કાલ પરમ ના હતા.
એવું એમ, બરાબર અમારે અત્યારે હવારથી નથી બાપી રાતના ઘણાય હતો.
લે એમ
હો, પાણી ફૂલ આવે તઇ રિયા ના ઓડ ચાલુ થાય ન ભરતી ફૂલ હોય એટલે ભાઇ અહયા દરિયા કિનારે છે એટલે ભર થી ફૂલ હોય પરમાણે વરસાદ આવે.
એવુ એમ, એ અત્યારે તો બઉ બધા
અત્યાર તો નો વરસાદ બંધ છે.
લો
હોવ
ઓલ પોની કઈ આવ્યો?
હોવ, આપડે જમી લીધું હો.
લો તમામે વરસાદનું નોમ લે તો, પેલા વરસાદ ચાલુ થઈ ગો લો,
એવું એમ
હોવ, એને અડધો કલાક બંધ રેને તો વરસાદ ને પેટમાં દુખો આવી જાય એને અડધો કલાક બંધ નથી રેવાતું રાત ના તો દિવસે તો વરી કારેક બંધ થઈ જાય.
હા
એટલે કા
શોંતી
હો બસ મજા હૈ
એમ
કેવું તબેલા બીજું હમણાં બિઝનેસ માં બરોબર હેડે છે ને
હ ધામધૂમ ચાલું વરસાદ કંટાળ્યા વરસાદ
એવું એમ કેટલી કેટલી ભેંસો છે તમારે ટોટલ આમ અંદાજે
અંદાજે તો અગિયાર હે.
હારું કેવાય તો તો તમારો બિઝનેસ માં દહ અગિયાર ભેંસુ ગાયું કેટલી તો
ગાયો દહ પંદર
દિવસનો દોઢસો બસો લીટર દૂધ પાકો થતું હશે તમને હા તો તો હારો બિઝનેસ છે લો
હા
બરાબર પાર્ટનરશીપમાં કર્યું પછી એકલાય કર્યું
એકલા હે
હા હારું કેવાય જોરદાર કામ કરી નાંયખું તો તો
હા પાાડો એવો શે ને વર્ષનો ત્રણ ચાર ત્રણ લાખ તો ભાડો સે.
અન ત્રણ લાખ ભાડો પણ તમારી આવાકે હારે છે ને યાર અઢીસો લીટર એટલે
હા તો આવક તો
તો પછી
બીજું કો શાંતિ
હઉ બસ મજા ત્રણ લાખ ના કોઈના વરસના
બીજું તો શું કરો હમણા ગવર્મેન્ટ બીજી જોબ ની તૈયારી કરો કઈ ફોર્મ વોર્મ અપ્લાય કરયા કે નહી તમે કેટલું ભણ્યા
ભણવાનું તો ભૂકા કાઢ્યા હે પણ બાકી આ ભણવાનું
એવું એમ બાર પાસ કરી નાખ્યું તું બાકી હતું
બારો બાર
બાર પાસ કરી નાખ્યું તું એમ તો હમણાં કેતા હતા મિત્રો બધા કે ખોડા પૈસે ને કંડેક્ટરનું ફોર્મ ભર્યું અને એક જગ્યા પોલીસ નું ફોર્મ ભર્યું લાયબ્રેરી બે બે કલાક બપોરે ટાઈમ મળે એટલે વાચવા જાય ને આવું મેં કીધુંં આતો હારું કેવાય સરકારી જોબ ની તૈારી કરતા હોય તો
બધુંય ચાલુ એ ચાલુ ફોમ ભરાય ચાન્સ
બરાબર બરાબર તો ઘર બાજુ ખેતર માં કઈ ખેતી જેવું ઉગાડ્યું કે નહી કે ત્યાં ખાલી રાખ્યું ગામ માં
ના ના ચાલુ છે ન
બરાબર બરાબર ત્યાં મોટા ભાઈ ખેતી નું કરે તમે કરો
ના ના મોટા ભાઈ
હારું કેવાય લો મોટા ભાઈ ત્યાં ખેતી નું કરે અયાં તમે તબેલા નું બિઝનેસ નું કરો ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરો હારી ઇન્કમ ભેગી કરો તમેં બધા બરાબર બરાબર તો આમ વરસાદ પાણી તમારા હમણાં કેવા વધારે હેરાન કરે
હ હમણા વર્ષ હેરાન કરે. બીજું કે
બસ, હમણાં તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમારે હવે, ક્યારે બંધ થાય કઈ નક્કી નઈ.
એવુ એમ
હા.
બીજું કો શાંતિ
હો, કેમ અવાજ ધીરે ધીરે આવે છે. ઊંઘ લાગે તમને
ના નાઊંઘે તો કાઈ નઈ
બરાબર. શું કર્યું? આજે આખો દિવસ કો તમે
કઈ નઈ બેઠા.
બરાબર અમે અત્યારે તો લાયબ્રેરી ગયાતા સવારે દસ વાગે હાંજે છ વાગે આયા.
એવું એમ.
હા.
હમ્મ
થોડાક ફોર્મ ભર્યા, ગવર્મેન્ટની તૈયારી કરીએ મે કીધું જોબ મળી જાય હારું કામ થઈ જાય.
ના ના એ હાચી વાત છે. અમારે એ જ છે મળી જાય તો ન તો આતો છે જ.
છેલ્લે બિઝનેસ તો છે પણ તોયે મહેનત કરીએ તો કઈ ને કઈ તો હાથમાં આવે.
હા, ગવર્મેન્ટ આવે તો હારુ, બિઝનેસ તો છે.
બરાબર બરાબર. તો તમે ઓલું એલ જીનેસનું તમારું ખાતું ખોલવાનું હતું. તમે પસી કઈ રિપ્લાયના આપ્યો, શું વિચારશે? ઢીલો ઢીલો અવાજ છે તમારો
ના ના વિચાર તો કોઈ ઢીલો નથી.
તો કે પછી તમે મેસેજ કોલ ના કર્યો ચાલુ કરવું ન શું થયું તમાર
ના ના, ચાલુ કરવું હેન
તો ક્યારે ચાલુ કરવું તમારે?
અત્યારે તૈયાર રહો.
એવું એમ.
હમ્મ
તો ઓનલાઈન પેમેન્ટ કરાવી નાખો. કોઈ અગર તમારામાં ઓનલાઈન હોય તો તમે કરો કોઈ મિત્ર જોડે હોય તો મિત્રથી મારા માં કરાય નાખો તો આપણે એલજીની સોકન પોકેટ બિટકોઈનમાં ક્રિપ્ટો કરન્સી નું આ બધી ચેનલો હારે છે, એમાં ખોલી નાખીએ તમારો અકાઉન્ટ.
એવું છે એમ તો બસ સવારમાં કરાવી દઈએ.
ના ના બરાબર. કોઈ મિત્ર આજુબાજુનું હોય એમને કોઈને ખોલવાનું હોય તો જાણ કરી દેવાની. આમાં તો કિસ્મતની વાત સે લાગે તો તીર નહી તો જય રામાં પીર એવું
ના એ તો છે બે મિત્ર છે વાત કરીશે બે ત્રણ મિત્ર કેહતા હતા એટલે બધા સવારે વાત કરું
બરાબર. કોને હેલ્પ તો બનીએ આપડે બીજું તો શું થાય આપણાને
ના ના એ તો છે. બાકી તો કિસ્મતની વાત કીધી. અચછ ક લલીફ સન તે.
હઉ બસ મજા આવે, તો તમારે ઉમરગામ બાજુ ફરવા ક દયાર આવું.
હવે, હમણા વરસાદ બઉ જ તો કોક કરી.
વરસાદ પછી આવો ફરવા આ બાજુ ટાઈમ લઈને, તો બીજું શું? એમ દરિયા કિનારે ફરીએ. જરાક આ બાજુ મુંબઈ બાજુ બધા ભેગા થઈને, તો મિત્રો જોડે જ મજા આવશે ફરવાની.
એ તો સાચી વાત છે, આવુ બધું છે, પણ હમણાં વરસાદને એવું બધું છે ને, એટલે
કો હમણાં, હમણાં વરસાદમાં તો શો પહાડ વાળા વિસ્તાર હો ને, એવી જગ્યા ફરવાની મજા આવે, સાપુતારા, વઘઈ. ગાર્ડોની બાજુ ડાંગ-ડાંગ વાળા, ડાંગ વાળા ભાગ માં મજા આવે.
હા, આ માહોલમાં ફરવાની મજા મજા તો આવે, પણ હમણાં અહં થોડું બિઝનેસ માં એવું છે, ને એટલે.
બરાબર, બરાબર માણસ હમણાં કોઈ કામ કરવા વાળું મળતું નહી હોય ને એટલે.
હા, એટલ જ ન બીજું કઈ નહી વરસાદ છે એટલે. એ તોમ ફરવાની મજા આવે, માહોલ ચાલો છે એમ.
હ, તો આ બાજુ ફરવા આવો તો, ઉનાળો અને શિયાળો લઈને આવવાનો, ચોમાસામાં શું વરસાદ વધારે હોય આ બાજુ.
જ મેડમ.
વલસાડ, નવસારી, મુંબઈ બાજુ, વલસાડ માં આ બાજુ શું દરિયા કિનારો નજીક હોય ને, એટલે વરસાદ વધારે હોય.
સાચી વાત છે.
શિયાળામાં ફરવા મજા આવે, ઠંડી ઓછી હોય, ફરવાનું વાતાવરણ સારું હોય.
હમ, વેનથી શું કરે?
વેલા ભાઈ બસ અયા મોબાઈલ લઈને બેઠા, રીલો જોવા ઇન્સ્ટાગ્રામ માં.
એવ, એમ એમને બયો ધંધો નથી.
એમના રાત ના કઈ બીજો ધંધો નથી.
એવું છે એમ.
હા.
રેડ-રેડ કોણજી શું કર? કોણજી.
બસ એ થોડી હમણાં બુક લઈને બેઠા હશે, તૈયારી કરતા હશે, થોડા ઘ એ નગ કઈને હોઈ ગયા હ છે, કઈ નક્કી નહીં રૂમ માં બેઠા
વાહ, વાહ એવું એમ.
હા. તમારે હમણાં ઘરે ગયા કે નઈ? દેહ બાજુ પાલમપુર ડીશા થરાજ બાજુ.
હ હમણાં નથી ગયો, બે મહિના, ત્રણ મહિના પેલા ગયો હતો.
બરાબર, બરાબર.
હમ.
ક્યારે જવાનો વિચાર મણા જવાનો વિચાર નથી, મને લાગે.
હમણાં તો વિચાર ના થાય, મહિના જેવું થાય, મહિના પછી જવું છે, હમણાં પંદર દિવસમાં.
બરાબર, બરાબર.
વીસ-ઓગણીસ, વીસ તારીખ વિચાર હે.
તબીલો, તમે આ બાજુ કર્યો, એટલે તમને આમ થોડોક ફાયદો જ થતો હશે, તમે દેહમાં નાખ્યું. ના બાજુ આવીને કર્યું એટલે.
હા, એટલે આ શું સિટી પડે, ગાંધીનગર-અમદાવાદ વારમાં દૂધ જાય ને રશે. ચાલું એમ.
બરાબર, બરાબર, વારામાં દૂધ જાય, બધા ખરેખરે એટલે ઈન્કમ સારી હ.
હા, એટલે જ આમ અમદાવાદ બાજુમાં, અમદાવાદ હમણાં માનસા હમણાં ગંધીનગર.
બરાબર, બરાબર. ને આમ શું ડેરી માંય થોડું ઘણું મુકતા હશે ને, તો એ તમને ડેરી માંય ભાવ સારો આવ તો.
હા, બીજું બધું એ દે.
હા, એવલી બાજુ આપડે અહિયાં ડેરી માંય ભાવ નથી આવતો.
હા, બે ભાવ નઈ આવતો એટલે. અને ઉનાળામાં પાણી ની મને તકલીફ ને બીજું કો.
બસ, બીજી મજા હ, તમારા રાજમાં બીજું શું?
એવ હવે ઉપર વાળા નુ રાજ છે, આપણો ક્યાં રાજ છે.
તમે મોટા સાહેબુ કેવાય યાર.
ના, ના.
તો થન તન જગ્યાએ બિઝનેસ ચાલતા હોય, ગવર્મેન્ટ જોબ ની તૈયારી ચાલુ હોય. તમે આવતાય બે તણ મહિનામાં તો, તમે ગવર્મેન્ટ જોબમાં હશો.
એ તો ઉપર વાળાની મરજી. માલિક હું કરે કેને ખબર? ક્યા સમયસર? કયા સમય સુધ ના, એ તો છે, ફલ તો હાલે કઠિન સે બાકી. મહેનત કરીયે તો, ગમે તી ફલ તો આવી જાય. બીજું કો?
બસ, બીજી મજા.
એવું એમ.
હા.
હમ.
હમણાં તો કોલેજોમાં આ બાજુ બધી જગ્યા સરકારીમાં રજા જ આપી દીધી, વરસાદ ન આગાહી ના લીધે, બાકી બે દિવસ
એવું છે એમ.
વરસાદ વધારે આ બાજુ ટ્રેનો, બીજી બધું કેન્સલ થઈ ગઈ, એટલે ટાઈમ નથી, ટ્રેનો નો બસો નો, બીજો હાઈવે ઉપર મેન-મેન ફોટી હાઈ, ફોર્ટી-એટ હાઈવે ઉપર વરસાદો નું પાણી ભરાઈ ગયું. હવે, મુંબઈમાં બોરીવલી
હમ.
મુંબઈ, અંધેરી. વસઈ, વિરાર આ બધા રેલવે સ્ટેશન પાણીથી ફૂલ થઈ ગયા એકદમ. તો પબ્લિક ને આવા-જવાનું, ટ્રેન ને આવવા-જવાનું, બધું અગવડ. તા થઈ ગઇ, હમ.
તમારે કોલેજ ચાલુ હશે ને?
કોલેજ અમારે ચાલુ, કાલે જવાનો વિચાર છે, કાલે કોલેજ ની ફી ભરવાની હ.
હમ, આઇ. ટી. આઈ ચાલુ, કર્યુંક નઇ આઇ. ટી ચાલુ કરી જ નહી.
ના, એ હમણાં નથી કર્યું, અમારે હમણાં કોલેજ પૂરી થઈ જ બી. એ મારી ને, બી એ પછી એમ એ માસ ચલો, નું ચાલુ આ એક વર્ષ પતી જયુ, માસ્ટરનું હવે એક વર્ષ બાકી છે એના. પછે પ્રોફેસરમાં કોલેજમાં આપડે લાગુ હોય તો, લાગી હકીએ બાકી સ્કૂલમ જવું હોય તો બીએડ કરવું પડે, બીએડ કરીને ટાટ આઠની પરી શિક્ષા પાસ કરવાની, પી એચ ડી કરવાની ભણવાની તો ઘણુંય બાકી જેટલું ભણે એટલું ઓછું ઉંમર નીકળી જાય, પણ ભણવાનું પૂરું ના થાય એટલું.
બરાબર એ સાચી વાત સે, હમ.
ભણવાનું કહીને ક કે ના હોય કેટલું ભણવાનું તમારે તમારે બાર સુધી છોડી મુકે તમે કોલેજ વોલેજ કર્યોત ને બી એ ક્લિયર બી એ પછી એમ એ આવોત. તો તમને કોલેજમાં થોડી મજા આવત ભણ્યા હોત તો.
સાચી વાત મજા તો આવત, અમે બિઝનેસ માં લાગી ગયા. મોહ લાગી ગયા બિઝનેસ માં.
થઈ ગયાને અમે જે કઈ બિઝનેસ એવું ગોઠ્યું નથી.
ના ના એ તો હાંચી વાત છે.
ભણવામાંએ આગળ ગોલ ઉપર ફોકસ કરીને બેઠા છે મારો ગોલ હવે ક્યારે સક્સેસ થાય કોને ખબર.
પછે તમારા પપ્પાનો મોટો બિઝનેસ છે ને વાંધો નઇ હ.
ના ના એ વાત હાચી તમારી કઈ તો થશે, મહેનત કરીયે એટલે કઈ ના કઈ થશે.